હલો!
હલો હા અવાજ આવે છે. બરાબર કેમ છે?
મજામાં મજા તમે કેમ છો?
જોરદાર.
હમ શું કેશ વરસાદ પાણી-
વરસાદ તો આ સવારનો એક ધારો આવે છે એથી બંધ નથી થયો.
ભારી વરસાદ લાગે ભાવનગર એ સાઇટ તમારે.
હા આજે હવાનો વરસાદ શરૂુ છે આમ આમ કેવાય ને મીડિયમ બહ ફાસ્ટ નઈ. ક્યારે ઘડી ફાસ આવે બાકી મીડિયમ પાસો થઈ જાય ધીમ ધીમ ધીમ પણ એક ધારો શરૂ છે.
તે હમ. અમારે અહીયા આવતો જ નથી અમારે આવી ઘડીક પલાળને છે હવ કઈ જ ને પા પલાળનેયો જ- એમને કેમને- નેમેથી પાણી નથી પડતા એમ છે ને એટલે આ એવો વરસાદ છે.
અહિયાં તો હાર એવો છે.
હમ!
એ કેતો છે એને વર્મી કોમ્પો બની ગયું છે બધી આખી વાત એ વર્મી કોમ્પો ઉપર જ- વાત કરીએ-
હા હા.
અલગ ટોપિક ગોતવાનો જવા પડ્યો એમ સર કેો ન ટોપિક ખબર કઈ રીતના બનેને ક્યાંથી લાવભ બનવ કઈ રીના ખર્શોને કઈ રીતના ળ આવે પેલા અળસિયા લાવવાના અળસિયા ક્યાંથી લાવે ને આખું એમજ કરલા ત્રણ ચાર જેટલા પહોંચ્યાજ વરસાદ હતો એટલે કે ખેતર પલી ગયું તું એટલે એને ઓલા હમ કેવાય બી કે ટક્ટર તો હા ન ચાલુ વરસાે હાડ વા કાઢે છે ને ખેતર માં ચાર પાંચ વાગ્યા પાછ પાગવી રાખીશ જેમાં નાળિયળલી કરવાની છે, એમ હ
હા
તો એ ભાઈ ફ્રી હતા એટલે આજને ફોન આવ્યો હતો, એમ
હમ્મ
એવું છે, મરી કમ્પોસર વાળ જો એ વરસાદ જેવું થોડુંક રહે, ને તો એામાંમમ્પો બની ગયુ છે. હ ચાળવાનું છે, હવે
મકરનું સળવાને
હમ એટલે ઉપર કસ્ર હોય પ્ર હોય ને એટલે હુ એમ બેસ્ટ ક્વલિટી નું જ દેનું છે, એમ બીજી વાર આપડેરત લેવા જોઈએ. ને ચાલીસ કિલો ના પાંચસો રૂપિયા જેમ સાવ સસ્તું એમ
હા ચાલી કિલો ના પાંચસો એટલે સસ્તું કેવાય
સસ્તું કેવાય ને ઓલું બધું આપડે લેવા જઈએ. એ બારસો થી પંદરસો હું બારસો પંદરસો અઢારસો થી બે હજાર નો આવે આપડે ચાલી કિલો આપડે પાંચસોનુ એટલે કેટલી ચાર ગુણ થઇ જાય ને એ સમજણું
હા
ચાર ગુણું આવેનેને ફરતા એમ
બરાબર છે.
એટલે હવે એને શ તો થઈ જાય, ધીમે ધીમે બધુ
હમ મેં એમાં ફોન કર્યો છે, કે અત્યારે જ વરસાદ તો આવે છે. પણ તો એ કે બાડી ગયો શું એ કે બાડી શું કયોશે કે બાડી કે બસ કે ફ્રી હતો, તો એ કે આંટો મારી જવ એ કે અને કે જોું બધું કે આમ તો એ કે બધું રેડી જ છે, એ કે પણ ક્યા હતો ને તો આંટો મારી આવ કોઈમ, કરીને આવ્યો વાઢ આંટો માર વરસાદ ન કે ડ્રાળિઓ છે, કે અત્યારે બે હસા આંખો બરાબર છે.
હમ્મ બાડી એટલે બાડી એટલે એનું ગામ કે
હાાઈ એનું ગામ પાાડી
હમ્મ ને એની જમીન એની જમીન કે એની ગામમાં છે કે દૂર છે, એમ
ગામમાં જ છે જમીન બાડીમાં જાાજીી, વાડીયુ જ છે.
હા હા
આપડે કય રીતે ઓલું જોયું આ કરેડા
એઈ સાઈડે કઈ નથી જોયુ.
કય કઈ નઈ જોય તે કયું ખઉ હા કોઈખ જો કોળખ તો જો ચ્છ. કોઈ યાદ થી કેટલું થતું છે, ખબર દર્શક જેવું વધીને થતું છે દક
દસ દસ કિલોમીટર એમને તો એ તો ગાજુ દૂર તોય ભાવનગર જા દૂર થઇ જાય ને
ભાવનગર થી વીસ કિલોમીટર થતુ છે.
વીસ કિલોમીટર કે આમ કોળિયાક જોવા જાય, તો પંદર વીસ કિલોમીટર થઇ જાય એમ
એવું નહ એઈ રસ્તે નું હલવાનું હોય, કોળિયા કોળ
એને બીજા રસ્ હલવાન થતુ, હ ને
એને પેલા સીધું અહીયા આવવાનુ, ટોપ થ્રી થી સીધું ટલ ટોલના કે આવવાનું બરાબર ટોલ ના ટોલ ના કથી ડાબી સાઈડ નાગધણી વાળો રસ્તો થના ગણી બ્છી તુકરેડા બાડી
નાગધોણી બાસ જાવું હતું પણ મા કઈ મેળવો નહી કોઈ હથવારો છો નહીં.
કેમ.
એ એક બાકી રે નાનકળી બાઈ અહિયાયા મંદિરે.
યા ક્યાનું મંદિર.
નાગદણીમાં ન એક મંદિર છે ને ત્યાં.
મંદિર તો ઘણા હશે પણ કયું મને નથી ખબર.
જે કે મેન મુંદિર છે અહિયા મેન કેવાય કવે. ગૂગલ મેપ પ્રમાણે આપણે બા મિલો ઓ તા તરીયા ને બઘાય. એ એની સ્ટોરી જોઈને હ ખા બાકી હતું એમ કેમ કેું કોળિયાક જઈ આવ્યા ત બસ માલના જઈએ મે ત
હમ.
એટલે મોટું મોટું બધું લેવાય ગય હતું એ હવે બાકી હતું.
હ
ત્યાં જવું પણ પછી કઈ ટાઈમ જો્યો નઈ આપડે કોઈ અથવાો જો.
બરાબર છે અને હું કઉ મેં કાલ રાત્રે ફોન કર્યા તા બે બરાબર.
હમ હમ.
હવે એને પ્રોપર હરખું ગુજરાતી આવડતું નહોતું.
હમ એ વાંધો નઇ ઇફેક્ટિવ ડેમ બતાવી દીધો.
નથી બતાવ્યો એ જ વાંધો છે હજી બે કોલ ની ઇફેક્ટિવ ટાઈઇમ નથી બતા.
અ અધી સુધી નથી બેતાવયા.
નઈ રિજેક્ટ નથી પાછા.
દર બાર મિટ તો તમે વાત કરી બતાવી દીધું.
એ બતાયુ.
તો પાછું એક વાર રિફ્રેશ કરીને જરેટ કરીે ને રિફેશ ડેટા થાય ખબર છે એમાં.
હા ઈ કરી દીધું થિયું નતું પણ આવ.
અત્યારે એટલે કાલ રાતે બસ અત્યારે જોઈ દું.
અત્યારે જોયું હતું હા હમણાં્યા અત્યારે રિફેશ કરું
અચ્છા એક વાર રિફેશ કરી ને જોઈ લેવાય કે મેમ તો હિન્દી ભાષ. જોડે એક દિ વાર વાત કરી મારે હું. રાતે બધા ફ્રી નો હોય ને અપ્રવ નો કરે એમ સવારે પાસે ફ્રી થાય ને બધ અપ્રવ કરી દે એમ જણ.
મેન્યઅલી કર વેકો હાભી હાભી.
હા એટલે એ બધા મેન્યુઅલ જ કરે. એમઈ બોટ નથી પણ મેન્યુઅલી કઈ રીતના કરે. બે તણ વસ્તુ લઉ મને લાગે ને જોએ. કે પ્રોપર વાત કરે છેમ કે ભજન કે ગઈતા આપણું આપડો વિડીયો તો કાપી કાપી એકિ બે મિત્ર મિ કપી નાખીને ખા
હા બરાબર એ રીતના ચેક કરતા હશે કે બોલે તો છે ને.
કાય બોલે છે બસ બીજું કઈ વધારા નથી બોલતા. પ્લસ હું કેવાય કે બાર નો અવાજ નથી આવતો એમ.
હમ બરાબર છે.
આપડે તો બઉ શરૂઆતમાં એક બિપોલમાં જોયું હોય બાકી તો આપડું હું ટોપિક વાઈ વાત કર. નવીન ભાઈ ઇ પેલા ચેક કરતા હમણાં નથી કરતા એમ હું અવાજ જોઈ એને ખાલી.
બરાબર છે આ તો અવાજ તો આપડો રેડી આવે જ છે. વાત તો આપડે રેડી કરીએ છીએ એમ કઈ વાંધો નથી.
હમ ઓલામાં તો હય બધા હમણાં સું કરું ગીત ગાતા ને ભજન ગાતા. એ તો રિજેક કરવા પડે.
એના જગર વાત પડે.
હમ રીજેક્ટ ક્યારે કરે? આપડે જાને કે બે થી ત્રણ મિનિટ વાત કેવી હોય ને? તો એઈ ન ગણાય એમ. પાંચ મિનિટ વાત કરી હોય ને. એમાં મા અઢી મીટ હોય ને, તમારી ત્રણ મિટ હોય ને તો એ ગણાય જાય એમ.
તો ઈ મને નથી ખબર કે અમ મારું એ ગણાય જ ગે સાત મિનિટ નો કોલ છેમાં ત્રણ મિનિટ મારી છે. બે મિનિટ બે ત્રણ મિનિટ તીર્થરાત ની છે એમ મે. સાત મિનિટ ના પોલ અમારે છે.
એટલે એવ વાંધો નથી આવતો. કોલ હ ઓટો રજેક ભાઈ કે રજેક્ટ કરે છે. આવા કોલ હોયને મે બે ત વાત કરીને તો પોઈન્ટ એસી મિનિટ વાત થ એટલેવું પડેને અવાજો આવે, કાપી નાખે એમ. એમાં કો જ રીેક્ટ થાય બાકી રઝેક્ટ મારે કઈ છે આમ કેવાય ને તો.
બરાબર છે. અને હું ક નંબર પૂરો થઈ જ તાર કે આ નથીયો જે કે.
એક તો ન પે પેલો પૂરો થજયો તો થજયો ને?
પેલો ક્યારે થઈ ગયો?
એરો ત ની વાત થ બેદી પેલા.
બેદી પેલા તો, દાય પૂરો થવા મળશે ને અત્યારે.
ના આમ જ દાજુ ભકીી છે. તો હું શરૂઆત જ કરી. એ તીર પાસ ફોન આવ્યા હતા. તો અહીંયા આપડે ત ત્રણ ફોન કે ચાર ફોન ક્યારે થઈ.
હા!
એટલે નવ ફોન ને. આમે બીજા કોઈ વાત નથી કરી. લ વધીને તારી થી ત્રીસ હજાર દ થી બાર ફોન જેવું છુંમાં.
બરાબર.
નામાં તો બધું બાકી જ છે. હજી એમ.
હમ તો ઓલા એ ચા મારી પાસે બીજો નંબર હો ને. એવ કે જે એનો હું કરી શકું.
તો પણ ઘરના નો ગમે નંબર લઈ લેવા હોય ને?
નંબર લઈ લઈએ. ફોન આપડી પાસે નનો હોય ને?
વાંધો નહી હલે.
હલે.
તારા ફોનમાં લોગઈન કરી લેવાનું. પેલા ફોર્મ ભરી દેવાનું રેડી. તો તારા ફોનમાં એડ અકાઉન્ટ નો ઓપ્શન આવે.
હા હા!
મારે એમ જ છે. મારી પા થોડા ફોન છે. આજમ નંબર માં ફોન કરું ને?
હા હા!
એ ઘરના ન જ ફોન છે. તીર્થને બધા એમ જ કર ફોન છે. બીજા એક્રા એમ. એને ફોનમાં એક જ કાર્ડ હોય. પણ એ ઘરના નંબર લઈ. ખાલી ઓટીપી જોતો હોય તો ઓટીપી લોગઈન કરી લેવાનો.
તે તો થઈ જાય આ પાછું.
હા!
તો આજે રાત્રે એકાદું ફોર્મ ભર નાખો. એટલે ટાસ્ક એડ આવતા વાર લાગે ને પાછી.
એ વાત લાગે. એટલે ફોમ પેલા ભર દે હોય. એમ તને ખબર કે તારો આ નંબર છે. તો ફોર્ર અત્યારે ભરી દે છે એમ.
અત્યારે નહી, રાત્રે ભરીશ. રાત્રે ફોન આવે, પછી ઓટીપી આવે.
એમ નઈ ફોર્ ભરવાનું. ઓટીપી જોય ગૂગ ફોર્ ભરનું છે બોું.
હા અ એમાં નઈ જોયએ.
એટલે એ પેલા લઈ જે એ ફોર્મ ભરે ને તોો તને ટાસ્ક મળી જે.
ઠ ડિટેલ મારી જ નાખજે નેધી.
હા ડિટેલ નઈ ડિલમાં કઈંુો હોય ડટે તારી નાખ દ નામમાં થોું શેર કર ના તને ખબ પડે તો અકાઉન્ટ અલગ અલ એમ મ આમમાં છે ને? મારોુંેું અકાઉન્ટ હતું. ને એમબલુટીું હતુંમઈખ. અનેપુરમ.
ઠીક.
એટલે વાંધો ન આવે ને ઓલામાં મેથી નામુંું કેવા એમ
હમ
ને કીશન નક આપસ મારું તારે જેનું લખવું હોય એ કર નામ લખ નાખવાનું એમ એટલે એને ટાસ્ક કોઈ વધારે તો મળતું નથી. તો આવતા કઈક ટાસ્કમાં વધારે કઈક મળ એમ મળવા પાત્ર થાય ટાસ્ક વધારે તો એમ.
તો બરાબર છે. તો
મારે એમ જ છે એટલે પછ આમાં એક એરર ઈ આવે કે અ હું તારી પાહે કાર્ડ ન હોય ને હલો એટલે હા એટલે તો કોઈને ફોન ન કરી શકે.
હા.
પ નહી તું ફોન કરી શકે તન કોન તને કોઈ ફોન ન કરી શકે એમ સમજાણું.
કે કેમાં એપ્લિકેશ
આમાંજ હા એપ્લિકેશનમાં.
હમ.
જાણે કે જે નવો નંબર છે તારા ફોન માંથી કાર્ડ નથી હોવાનું
નહી.
એટલે ઈ ઈ નંબર માંથી છે ને અ તું બીજાને ફોન કરી હકે જેના કાડ જેના ફોનમાં એનું કાર્ડ હોય ને પોતાનું
હમ.
અમુકમાં એવી એરર આવે જો અટાણે મારી પાહે આને કાર્ડ નથી તો હું તને ફોન કરી શક હું તને ફોન કરી શકું કેમ તારા માટે આ કાર્ડ છેે.
હા.
હવે જો તારામાં એ આ નંબર પૂરો થઇજે બીજો નંબર લીધો એટલે ઈ કાર્ડ તારામાં નથી રેવાનું. કાર્ડ નંબર ટુ એ કાર્ડ નંબર ટુ માંથી હું કાર્ડ નંબર તું માથી હું તને ફોન નો કરી હકુ ને તું મને નો કરી હકી. એવું કયાક થાય છે એમે એરર આવે છે એવી પાંચસો બા અ બી પાંચસો નામની એમ.
હા.
સર્વર એરર બતાડે જે એવી તો બતાડે પણ ઘણી વાર થઈ જસ નહી નહી ઘણી વાર થઇ જસ એમ.
હા એમ તો વાંધો નહી બાકી તો નહી તેનું કોકડુ વળી જાય એમ કેમ કે આપડ ફોન કરવો વાત કર્યું એ તો થાવું જ જોઈએ એમ નામ તો કઈ હાલે નહી.
થાઈને તો હમ એવું થાય ને તો રીજવાન ને ફોન કર દેવ ઓલો મેસેજ કરી દેવાનો આપડા ગ્રુપમાં છે ને.
હા.
એટલે એને ફોન કરજો ને એટલે વાંધો નહી એ ભાઈ એડમીન છે. એટ એ રિક્વેસ્ટ તમારે લઈ લઈને સોલ્વ કરી દે મોસ્ટ ઓફ એમ.
બરાબર છે ભા એપ
એટલે આવું છે ને મારે બહુ થતું એમ. તીર્થ રે બીજા નંબર હતા ને હું એને ફોન કરતો ને એને ફોન લાગતા નઈ એમ હવે આપડે પાસપાસ પુલેન લિમિટ હતી.
હા.
તો ઓકો પાસકોલ તો ત્રીથ આપડે કરી લેતો એમ પસ આપડે તો ટાસ્ક પૂરા કરવા ને એમ. તીર્થને જયારે જયારે ફોન કરતો નેને આ એરર આવતી એમ પછી અમે જોયું ને તીર્થ એ પછી બીજો ફોન લીધો જે નંબ જે કાર્ડ હતું ને ઇવ નંબર માં લોગિન કેરો ન તો એમાં ફોન કર ને એમાં ફોન લાગ ગ્યો પછ અમને ખબર પડી ગઈ એમ આવી એરર આવે છે એમ.
એલ્પ હમ. એટલે કઈક ક કોક ફોન માં નથ આવતું જો આ કાર્ડમાં મારી એરર નથ આવતી એમ. આ કાડૅ માંથી હું જો તીર્થ ના ફોન માં કરું તીર્થ ને એરર આવે પછી એમ. એને ફોન નથી લાગતો સમજણો.
કે ઘણી વાર એવું થાય, એ મ માં ઘણી વાર. થાતું એપ્લિકેશન કે માઉ.
એ જો એવું પેલી પેલી વાર થાય ને, તર તો ઓલાને. હમ, હ. પેલી વાર એવું થાય ને, તરત ઓલાને ઉમ સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવાના, આવું એરર આવે છે કે ફોન. મતલબ કામ નથી લગતો.
બરાબર, એટલે વાંધો ન આવે, આપડે થઈ જાય.
હમ હમ થઈ જશે વાંધો.